હલો.
હા, શું કરો?
કાંઈ નઈ બેઠા છે.
અ અ અ અમણાં શું બો ટ્રાફિકનું ને એમ કરીને કેટલું બઢુ
હા, હા, હમણાં જ સમા
હા, તેમ જ તે બધું સ્પીડમાં બો જતા હોય છે, એ લોકો એકલે હાઈવે પર ને
હા, સ્પીડમાં જાતા હોય છે અને પાછું હેલ્મેટ ના પહેરતા હોય એટલે ગંભીર થાય છે ઈજા.
હમ્મ, તેમજ હાઈવે પર આપણે શું ટ્રકની સ્પીડ નોર્મલી સો ની કે એંસીની હોય છે, તેમજ કારની પણ એંસીની હોય છે. બાઈકની આપણે ધારો ડાઉન કરીને આપણે માપમાં ચલાવવું પડે, તેથી હું એક્સિડન્ટ થોડુંક ઓછું થતું હોય છે.
હા તે પણ છે અને સાથે આપણે હેલ્મેટ પણ પહેરવું જોઈએ.
હા, એ સેફ્ટી માટે આપણે હેલ્મેટ તો પહેરવું જ જોઈએ, આપડી સેફ્ટી માટે હને
હા, એ પણ છે.
હમ તેમજ આપડે ટ્રાફિકમાં આપણે કેમ જયે ત્યારે બી આપડે અમુક બાઈકનું એક્સિડન્ટ થઈ જતું હોય છે, ટ્રાફિક ઘણું હોવાથી.
હા, અ એવી ટેકનોલોજી આવી જોઈએ કે જે હેલ્મેટ વગર બાઈક ચાલુ જ ન થાય, તો અકસ્માત જોવા જ ન મલે.
હા તેમજ આપણે ટ્રાફિક સિગ્નલ ઉપનો ઉપયોગ કરવો જોઈએ એટલે હું ઓવરટેક કરવામાં કે જે રસ્તાઓ પર એક્સિજન ઓછા થાય હને તેનાથી.
હા, એ પણ છે.
હમ તેમાં આપણે જે બાઈક ચલાવતી વખતે શું અમુકને પેલા બાઈકને ચેક કરી લેવા પડે આપડે, કે બ્રેક બરાબર લાગતી છે, એક્સલેટર બરાબર છે, ક્લચ બરાબર છે, એ રીતે આપણે હું માપ હરખું ચેક કરી લેવું જોઈએ એટલે હું તેથી એક્સિડન્ટ ની થાય આપડે હું બ્રેક ફેલ થેઈ ગેઈ હોય તો એક્સિડન થેઈ જતું હોય છે એમ.
બરાબર, બરાબર.
હા એટલે તમે બી ગાડી ધીરે જ ચલાવવાની, હાં ભાઈ.
હાં, હાં, હું તો ધીરે જ ચલાવ શુ અને હેલ્મેટ પણ પહેરીને જ જાઉં સુ જેઈક જવાનું હોય તો પણ.
હા વચ્ચે શું ટ્રાફિક સિગ્નલ હે પોલીસ પણ હોય એટલે એ લોકો ટ્રાફિકનું નિયમ અનુસાર હેલ્મેટ પહેરાવતા જ હોય છે, એટલે આપણે યોગ્ય નિયમનું પાલન કરવું જ જોઈએ ટ્રાફિક માટે તો.
અને કારની વાત કરીએ ને જયારે હું કાર લઈને જાઉં ને તો સીટ બેન્ટ બાંધી જ દઉં જે એટલે સેપતી રહે આપડી.
હા આપણે બધા જ નિયમોનો રૂલ્સને ફોલો કરવું પડે આપડે, આપડી સેફ્ટી માટે તેમજ બીજાની સેફ્ટી પણ જળવાઈ રહે તેનાથી.
હા, એકદમ સાચી વાત કહી તમે.
હમ્મ.
હાલમાં જ અમણાં જોઈએ તો સમાચારમાં બતાયું છે કે કેટલા એક્સિડન્ટ જોવા મલે છે.
હા ગઈ કાલે મારો મિત્ર જોબ પર જતો હતો નાઈટ શિફમાં, ત્યારે ઘરેથી જતા કંપનીમાં જતા રસ્તે એક્સિડન્ટ થઈ જાય છે એનું પાછું આ મોટા વાહનો છે ને તેમની લાઈટનો ફોકસ વધારે હોવાથી આપણા આંખ પર પ્રકાશ પડતા સે ને આપડું બેલેન્સ ખરવાય ને ડન્ટ થઈ જતું હોય છે.
હમ્મ, હમ્મ, સાચી વાત, સાચી વાત.
હં, હં. એમ તો રાત્રે ટ્રક કે એવું બધું મોટા વાહનો બંધ કરાવવા ટાળવું જોઈએ એ લોકોએ, તેથી શું એક્સિડન્ટ ઓછા થય.
એ પણ કહ્યું સાચી વાત, એ પણ સાચી વાત છે.
આમ તો ઘણી બધી જગ્યાએ એક્સિડન્ટ થતા હોય છે કે બાઈક નું ટ્રક સાથે તેમજ એરોપ્લેન ક્રસ થઈ જાય, તેને પણ એક્સિડન્ટ જ ગણવામાં આવતું હોય છે હેને. હાલમાં એરોપ્લેન ક્રેશ થયું હતું જે ઉડાન ભર્યું પણ ન હતું પૂરેપૂરું અને બિલ્ડિંગમાં ટકરાઈને ગંભીર અકસ્માત થયું હતું.
હા એ પણ એ પણ એ જ. થયો હતો અમદાવાદમાં.
એક્સપાયડ પણ થઈ ગયા હતા હતા.
હમ્મ-હમ્મ એક્સપાયર થઈ ગયા તા, એક જણ બયચું તું એમાં પણ.
હા આ ઘણા બધા એક્સિડન્ટો આપણને વિવિધ સ્વરૂપે જોવા મળતા હોય છે હે ને.
હમ્મ-હમ્મ.
તેમજ રોડ પર આપણે સરખા ના હોવાથી પણ આપણે ઉપર નીચર હોવાથી આપણે રોડ પર સારી રીતે બાઈક ચલાવવું જોઈએ, કેમકે ખાડા ખબૂચામાં આપડી બાઈક સ્લીપ થઈ જાતી હોય છે.
હા થઇ જાય છે હમણાં ચમાસું આવવાનું છે.
હા તેમજ તેઓ લીલ જામી જાય ને રોડ ઉપર એટલે શું આપડી બાઈક નું બ્રેક મારતા જ ગાડી સ્લીપ થઈ જાય છે, તેમજ એક્સિડન્ટ થઈ જતું હોય છે.
હમ્મ અને તમે હાઈવે પર જાઓ ત્યારે અમુક એવા રાઈડરો મળે છે કે જે એટલી સ્પીડમાં સ્ટન મારતા હોય છે બોલો હવે.
હા તેના લીધે જ હમણાં એક્સિડન્ટ થતા હોય છે ને રાઈડર ના લીધે. તે લોકોની સ્પીડ એટલું માફ હોય કે બહુ જ જોરમાં જાતા હોય છે તે બીજાને ઓવરટેક કરીને.
હમ્મ, એ લોકો વિડીયો ના ચક્કરમાં સ્પીડ ભગાવે છે.
હા એટલે એક્સિડન્ટ પણ થતા હોય છે.
હમ્મ.
હમ્મ તેમજ આપણે સાપુતારા વાળા રોડ જોયો હોય તેમાં કેટલું તલાન વારું ચડવાનું હોય, એટલે તેમાં પણ આ બ્રેક ના લાગવાથી કે એસિલીટર બરાબર ન હોવા ત્યારે ટ્રક નું એક્સિડન્ટ થયતું હોય છે કે જે આ ઉપર ને ચડી જ શકતું ન હોવાથી, પાછળના વ્યક બાઈક ચાલકને ઠોકી દેતું હોય છે.
હમ્મ-હમ્મ સાચી વાત, સાચી વાત.
તેમજ આપણે ઘણા બધા અકસ્માતો થતા જોઈ રહીએ છીએ આપણે
હમ્મ હાલમાં તો આપડા સમાચારમાં આવ્યા જ કરે છે, ઘણા અકસ્માત થાય છે.
હા આપડે ટીવીમાં, ન્યૂઝમાં કે ઘણા બધા અખબારોમાં સમાચાર પત્રોમાં કેવા અકસ્માતો ના જ આજકાલ ન્યૂઝ જોવા મળતા હોય છે.
હમ્મ.
હાલમાં વાવાઝોડું આવ્યું હતું બે દિવસ પહેલા જ, તેમાં ઘણા બધા બાઈક ચાલકો એ ચાલુમાં જ વાવાઝોડુંમાં ચલાવ્યું હતું, ત્યારે પણ તેઓ ગાડીનો કે બાઈક નો કંટ્રોલ ન રહેતા એક્સિડન્ટ થયું હતું.
હા જોયું તું.
એટલે એવી પરિસ્થિતિમાં બાઈક ચાલકો એ યોગ્ય જગ્યાએ બાઈકને ધીમી કરીને, ઊભી રાખીને, પોતાના કાળજી લેવી જોઈએ તેથી શું એક્સિડન્ટ પણ ન થાય યાર. એક્સડન થવાનું કારણ ઈ એ કે આપણેે ધ્યાન નથી આપતા, બરબર બાઈક ચલાવતા નથી.
હા ને ટ્રાફિક પણ ઘણું જોવા મળે છે.
ટ્રાફિક ના નિયમો અનુસાર આપણે જોઈએ તો આપણેે સ્પીડનું માપમાં રાખવું જોઈએ ટ્રાફિક હોય ત્યારે.
હા, હા લિમિટ રાખવી જોઈએ આપડે.
હા અત્યારે ત્રીસ, ચાલીસ, વીસ ની સ્પીડ રાખીએ તો આપણું એક્સિડન્ટ પણ ના થાય, અને યોગ્ય રીતે નિયમ નું પણ પાલન કરી શકીએ.
હા એ પણ છે.
હા એટલે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂર હોય છે.
હમ્મ, હેલ્મેટ તો આવશ્યક જ હોય છે.
એટલે કોઈ પણ એક્સિડન્ટ થતા આપણે શું અહ હેલ્મેટ પહેર્યું હોય તો માથામાં ઈજા પણ ન થાય તેથી તેનું મૃત્યુ પણ ન થઈ શકે. એટલે હેલ્મેટ સેફ્ટી માટે આપણા માટ ટે ખૂબ જ ઉપયોગી એમ કહી શકાય.
આવનારી ટેકનોલોજીમાં જોજો, હવે જે પણ બાઈક આવશે ને તેમાં હેલ્મેટ પહેરશે ને તો જ બાઈક ચાલુ થશે. તો આપણને અકસ્માત પણ જોવા ન મળશે એમ, એ એવી ટેકનોલોજી આગળના સમયમાં જોવા મલશે.
હા આવી બધી સુવિધાઓ કે ટેકનોલોજી ના હોવાથી અકસ્માત પણ ઓછા થાય તો સારું કેવાય બધાને માટે.
હમ્મ જોવા મળશે આગળના સમયમાં જોવા મળશે.
હમ્મ તેમજ અકસ્માત થાય તો આપણા તેમજ જે સભ્યોને પણ દુઃખી થઈ જતો હોય કે મારું બાળક, મિત્ર કોઈ બી દાખલા તરીકે થયું હોય તો તેઓ ખુબ દુખી થતા હોય છે કે અકસ્માત થયું છે એમ.
હમ્મ એટલે આપણે સ્પીડ ને કંટ્રોલ ક કોંટ્રોલમાં રાખવી જોઈએ.
હા આપણે જો ટ્રાફિકમાં અચાનક બાઈક આવી ગઈ, કે ટ્રક આવી ગઈ તો તાત્કાલિક બ્રેક મારીઈએ તો પણ આપણું એક્સિડન્ટ થતું જ હોય છે. એમાં આપડે કંઈ પણ કર કટ્રોલ કરી શકતા ન હતા કેમ કે આપણી બાઈકની સ્પીડ જ એટલી સ્પીડ હોય કે તેને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે.
હા.
એના લીધે આપણું એક્સિડન્ટ થતું જોવા મળતું હોય છે.
હમ્મ હમ્મ.
તેમજ બાઈક કે કાર ગમે ટેમ આપણે હાઈવે પર જોઈએ તો ઓવરટેક મારીને જતા હોય છે, તે લોકો નિયમનું પાલન નથી કરતા કે સિગ્નલ આપીને આપણે ઓવરટેક કરી શકીએ, તેથી શું અકસ્માત પણ ઓછા જોવા મળે.
હમ્મ, તેથી એ લોકો સ્પીડને કંટ્રોલ જ મા નહી દેતા એમ ટ્રાફિક ના નિયમ મને તોડે છે એ લોકો.
એ લોકો એટલી ઉતાવળે ગાડી, કે કાર ચલાવીને જાય કે પાંચ દસ મિનિટમાં શું થઈ જવાનું, થોડક લિમિટમાં કરીએ તો આપણી સેફ્ટી પણ જળવાઈ રહે અને એક્સિડન્ટ પણ ઓછા જોવા મળે આપર્ણને.
હ, એકદમ સાચી વાત કહી તમે.
હ, આવી બધી એક્સિડન્ટ થતા હોય છે એમજ.
હા એ એક્સિડેન્ટ તો હાલમાં જોવા મળે જ છે, દરરોજના એક બે તો જોવા મળે જ છે.
હ હાતને એને ટાળવું જોઈએ આપડે નિયમ અનુસાર તો.
હમ્મ.
તેની બાઈકની સ્પીડ પણ ઓછી ચલાવવી જોઈએ.
આપડે ટ્રાફિક નિયમોનું પાલન કરીશું હવે ભાઈ.
હ હું પણ હવે બાઈક પર જતા પહેલા છે હેલ્મેટ અને સેફ્ટી નું ખાસ ધ્યાન રાખીશ, તેથી શું એક્સિડન્ટ ન થઈ શકે.
હા હા, કાળજી રાખજો.
પણ સારી રીતે સેફ્ટીનું પાલન કરજો, હેલ્મેટ પહેરજો અને હાઈવે પર થોડુક માપમાં ચલાવજો તેથી એક્સિડન્ટ ઓછા થાય.
હા ભાઈ હા ભાઈ.
સારું.
ઓકે સરર